તમે કેમ છો?
હા બધા મજામાં જ
મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા આવી રહ્યો છે.
જે ઓનલાઈન સ્કેમો ચાલે છે જે આપણે ખરીદી કરીએ છે, તેના પર જે સ્કેમો ચાલે છે, તેના વિશે વાત કર કરવા માગું છું. તો તમે અત્યારે જુવો જ છો, કે ઘણી બધી એવી નવી નવી એપ્લિકેશનો જે જાતે, ફ્રોડવાળા બનાવી દે છે. અને તેઓ જે લોકોને લૂંટે છે. તેના વિશે હું તમને વાત કરીશ તો અત્યારે તમે જાણો જ છો, કે ઘણા બધા લોકો જે છે, તેઓ અ ઓનલાઈન સ્કેમો કરી રહ્યા છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર પે જ બનાવે છે, અથવા વેબસાઇટ બનાવી નાખે છે પોતાની અને આપ આપણે જો ઓર્ડર કરીએ તો આપણને કહે છે, કે તમે બે હજાર રૂપિયા નાખીશું, ત્રણ હજાર રૂપિયા એડવાન્સ કરો અને તમારું પાર્સલ તમારા હોમ, ડિલિવરી થઈ, જશે. પરંતુ તે ડિલવર થતું નથી અને આગળ પણ એવા ઘણા બધા એવા સ્કેમો ચાલતા હતા. તે તમે જાણો છો તો તમે આ બધા કેમોમાં કોઈ પણ વાર ફસાવો ફસાયા છો, કે તમારે આજુબાજુ કોઈ કિસ્સો એવો થયો છે, તો તો, તે તમે અમને જણાવશો તો અમને થોડું સમજ પડશે, તો જણાવો તમે
હ, અમે ઓનલાઈન એક આઈફોન મંગાવ્યો હતો. તેમાં અમને સ્કે સ્કેમ થઈ ગયુ એ તે આઈફોનના જગ્યાએ તેમાં અમુક પાર્ટ કાઢી મુક કાઢી લાખવામાં આવ્યા, તા. આઈફોન ઓરીજનલ પાર્ટ ટ ન હતા, અને જેના કારણે અ અમે પછી પહી તેમાં રિપોર્ટ કર્યો, પોલીસ રિપોર્ટ કર્યો કે તેઓ આઈફોન ડુપ્લિકેટ આપ્યો હતો. અને જેના લીધે અમે પહી રિટર્ન કરાઈ દીધું, પહી અમે અમને દડના ઉપરથી પચીસ હજાર મલ્યા અને અમને પેલી રક રક્મ પણ મલી ગઈ. એટલે ઓનલાઈન શોપિંગ એ સારી પણ છે, અને ફ્રોડ ઘણા બધા થાય છે. અને જેના લીધે એ આપણે ઓનલાઈન શોપિંગ થોડીક નકારવી પણ જોઈએ, ઓનલાઈનમાં ઘણું પણ પણ સસ્તું રહે છે. પણ તેની ક્વોલિટી એટલી પણ સારી ન હોય છે. મેં ઓનલાઈન ઘણી બધી વસ્તુઓ જોઈ કે તે સસ્તા ભાવે મળે છે. પણ તે એક દાડે ચાલે બે દાળે ચાલે પણ વધારે ઓનલાઇન એ તો બહુ સારુ છે, જેના લીધે આપણને ફાયદા ઘણા થાય છે. આપણે ઓનલાઈન સુવિધા ખુબ જ સારી છે, અને અ ઓનલાઈન વસ્તુઓ એમ ફરીદ હોય તો જોઈ, અને તે સસ્તું પણ છે.
અત્યારે, જેમ તમે ઓનલાઈન કે આઈફોન ની વાત કરી તો હુ, એક વાત કરું જે મારા ફ્રેન્ડ નો પર્સનલ અનુભવ છે, તે હું તમને કઉ છુ, કે તેને એવું કહે મા ત અીથી, ત્રણ હજાર રૂ ભ ફન લઈ મેળવી શકો છો, પરંતુ અત્યારે તેને બે હજાર રૂપિયા ઓનલાઈન નાખ્યા હતા તે પછી તેને કોલ આવ્યો હતો કે હુ, તમારી લોકેશન ની નજીક જ છુ, પરતુ તમે ટ્રાન્ઝેક્શન ખર્ચ જો બીજો, ત્રણ હજાર નાખશો આવ ત અમારામાં તો જ તમને આઈફોન મળશે પરંતુ તે આવું કરીને ધીરે ધીરે, ધીરે તે પૈસા નાખતો ગયો પરંતુ તેનો આઈફોન આવ્યો નહી, અને તે રીતે તેને દસથી, બાર હજાર રૂપિયા લૂટ દીધા છે, અને તે ખુબજ દુઃખદ કારક છે, કે તે એટલો મિડલ ક્લાસ ફેમિલી હતો, કે તેનુ સપનું હતુ, કે હુ, આઈફોન લવા અને તે સપનાના ચક્કર માં તેને બાર હજ હજાર, ગુમાઈ દીધા છે. જે તેના માટે ખુબ નુકસાનકારક છે, તો હું એજ કહેવા માંગુ છુ, કે આવી બધી જે સ્કીમો છે તેના પર આપણે વિશ્વાસ જોએ, આપણે આપણી મહેનત થી, કમાઈને જે ઓરિજિનલ પ્રાઇસ છે, તે ઓરિજિનલ પ્રાઇસમાં જ, તે વસ્તુ મેળવવાની ટ્રાય કરવી જોઈએ તો તમારું શું માનવું છે. બાબત
હા, મારુ પણ એજ માનવું છે, કે આપણે સમતુ જોઈ, ને લેવ જો ને જયારે પણ આવે ત્યારે પેલું અમુક ટકા દસ રૂપિયા કે એવા ચાર્જ લઈ કે તે ફ ફ પાર્સલ, ખોલવાના તે તે લેવું જોઈએ અને જેના, કારણે આપણને પૈસા પૈસા દસ રૂપિયા છે, એને જે તે તેવુ કરવુ જો ઓનલાઈન શોપિંગ સારી પણ છે. અને ઓનલાઈન, શોપિંગ ન પણ સારી છે, હુ એક એક વાર ઓનલાઈન, શોપિંગ મારા ફ્રેન્ડ કરી હતી. અને તેઓએ, ટીવી મંગાવી હતી તેઓએ સારી સેમસ સ સેમસંગની ટીવી, કે એવી ટીવી પણ મંગાવી હતી એવી ટીવી પણ મંગાવી હતી, અને જેના કારણે એ ખુબજ મગજમારી, પણ પડી હતી. અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે અ એવી ટીવી પણ મંગાવી છે અને અ તેઓએ ફ્રેન્ડની ટીવી હારી પણ આવી હતી પણ તેઓની વોરંટી કાર્ડને એ ન આવ્યા હતા. અને જેના કારણે ઓનલાઈન એમ નાના મોટા સ્કેમ પણ થાય છે ઓનલાઈન પ્રાઇસ અ ઘેરે આવે વધારે લઈ લે છે અને ઘણી બધી સ્કેમ પણ થાય છે.
તમારી વાત એકદમ સાચી છે જેમ તમે કહ્યું તમારા ફ્રેન્ડે સેમસંગ ની ટીવી મંગાવી હતી તેમ મારા ફ્રેન્ડ લેપટોપ ઓર્ડર કર્યું હતું જેની બેટરી ખુબ ખરાબ આવી હતી અને તે બેટરી બેકઅપ વધારે હતું. અને તે બેટરી ચાલતી પણ નથી વધારે તો તેના કારણે તેને ખુબ નુકસાન થયું છે તેને જ્યારે યુઝ કરવું હોય લેપટોપ ત્યારે તેને ચાર્જિંગ પર મૂકીને યુઝ કરવું પડે છે જે ખુબ નુકસાન કારક છે અને અત્યારે તમે જોવ તો તેને યુઝ કર્યો છે અને તે યુઝ પણ કરે છે પરંતુ તેને ચાર્જિંગ મૂકવા સિવાય કોઈ ઓપ્શન નથી તેના પર તે ચાર્જિંગમાં મૂકીને યુઝ કરે છે. તો તેના માટે તે ખુબ દુઃખદ છે પરંતુ આપણે પણ શું કહી શકીએ હવે તેને પૂરા પૈસા ચુકાવી દીધા અને રટર્ન પોલિસી પણ નથી એમ ઓનલાન શોપિંગ વાળા કેવા માંગે કાર તે એવા સ્કેમાં ફસાઈ ગયા છે કે એની કોઈ રિટર્ન પોલિસી પણ નથી અને તે રિટર્ન પણ નથી કરી શકતો તેના કારણે તે ખૂબ નુકસાનમાં ફસાયો છે. અને તે ખૂબ નુકસાનકારક છે તો હું તો એજ કવા માંગુ છું કે આપણે બધી ચકાસણી કરવા જોઈએ કે આમાં રિટર્ન પોલિસી છે કેટલા વર્ષમાં રિટર્ન કેટલા દિવસમાં રિટર્ન કેટલા વર્ષની ગેરંટી કેટલા વર્ષ વોરંટી વોરંટી વગર આપણે ઇક્ટ્રોનિક ડિવાઈ લેવું જ ન જોઈએ અને ઓનલાઈનમાં ખુબ કેમો થાય છે તો આપણે ઓફઈન તમારે શું માનવું છે.
તમારી વાત સાચી છે કે આપણે લેવું જોઈએ જેના કારણે આપણે વોરંટી ના પડે ઓનલાઈનમાં ઘણા ફાયદા પડે છે જેમ કે બીગ બિલિયન ડે ને એવા આવે ત્યારે દિવાળી પર એવા આવે ત્યારે શોપિંગ ખુબ જ મળે છે જેમ કે આઈફોન ને એવા સાઠ હજાર ના આવે તે પાંત્રીસ હજાર મળી જાય છે અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે બિગ બિલિયન ડે ન વધારે ઇસ્માલ કરવો જોઈએ કાર્ડ એવા હોય તે ઓછા ડિસ્કાઉન્ટ મળે અને ડિકાઉ ર્રેડ પણ ઘણી આપણને પ્રાાઈઝો મળે છે જેના કારણે આપણે ફાયદો વધુ થાય છે. અને તે તે પ્રકારનું જ આપણને કરવું જોઈએ અને જેના કારણે આપણે ઘણી એવી સુવિધાઓ પણ મળે છે અને આપણને તે સારું પણ લાગે છે આપણને એવું કરવું જોઈએ કે જેના કારણે આપણને હમ આપણે નકારી શકીએ નહી અને ઓનલાઈન ના કારણે આપને ઘણા ડિસ્કાઉન્ટ ઓછા ભાવે મળે છે અને સારી ક્લિટી પણ રહે છે. એટલે ઓનલાઈન શોપિંગ કરવી ખૂબ જ જરૂરી છે.
તમારી વાત એકદમ સાચી છે આપણે ફાયદો મેળવી શકીએ છીએ પરંતુ જેમ સિક્કાની બે બાજુ હોય હોય છે તે માણસોની પણ બે બાજુ છે ફાયદાઓ અને ગેરફાયદાઓ આપણે જે સમજવું જોઈએ કે ફાયદા કેટલા છે અને ગેરફાયદા કેટલા છે તમે જોવા જાવ તો મોસ્ટ ઓફ અત્યારે તમે જેમ તારક મહેતા સોમાં પણ બતાવવામાં આવ્યું છે કે ભેડેને કહ્યું હતું કે તમારી બમ્પ પર લોટરી લાગી છે અને તેના પર ઓનલાઈન ઈમેલ સ્કેમ કરવામાં આવ્યો હતો જેના કારણે તેને ઘણા બધા પૈસા ગુમાવ્યા હતા તો પોલીસ વાળાઓને સાયબર સાયબર વાળાની ચાલાકીના લીધે તેને પકડી કાઢ્યો હતો પરંતુ આપણે ઇન્ડિયામાં કેટલા એવા ઘણા એવા કેસો છે જે ફોરેન કન્ટ્રીમાં જે કેમેરો છે. તેઓ ત્યાં ફોરેન કન્ટ્રીમાંથી બેસીને આપણા અહીંના ઈન્ડિયાના કરન્સીના જે લોકો છે તેઓને લુખખા કરી નાખે છે અને તેઓ પર પૈસા પણ નથી રહેતા તો આ બધી બાબતે સમજવા જોઈએ તેઓ કે આ બધા જે સ્કેમો ચાલી રહ્યા છે તો આપણે પોતાની મહેનત થી કરોડપતિ બની શકે તેવું પણ છે પરંતુ અત્યારના લોકો પોતાની મહેનતથી નહી પણ શોર્ટ ટાઈમમાં. કરોડપતિ બનવા માંગે છે તો તે ખૂબ નુકસાનકારક છે અને તે પૈસા આપણા આવતા પણ નથી અને તેઓ આવી પણ જાય તો તે ટકતા પણ નથી મહેનતના પૈસા જેટલા ટકે છે તેટલા નથી ટકતા તો આ સ્કેમરો વિશે તમારું શું માનવું છે.
હા સ્કેમરો વિશે ઘણા એવા સ્કેમ કરે તમે કીધું તેમ અમુક ્યા ઈમેલ મોકલી દે વોટ્સઅપ મેસેજ મોકલીે કોઈ આપણને ગફ ગિફ્ટ કાર્ડ મોકલે અને પછી સ્કેમ કરવામાં આવે છે અને અમારે ત્યાં એક અ અમારે ત્યાં પણ એવું થયું હતું કે એક ફ્રેન્ડને એવએ ગિફ્ટ કાર્ડ મક ક કે તમને અમુક ટકા છ થી સાત રૂપિયા ગિફ્ટ કાર્ડ મળશે તો તેઓને છ થી સાત હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા અકાઉન્ટમાંથી્યા તેના લીધે તેઓને ખુબ મોટો નુકસાન પણ ગયો હતો અને ઓનલાઈન કેમ કે ખાતું હેક કરવામાં આવે હેકરો ઓનલાઈન ખૂબ જ બેઠા છે અને જેના લીધે ખૂબ જ કેમ કરવામાં આવે છે અને આપણને કોઈ પણ પાર્સલ ને હું મંગાવીએ ત્યારે પણ ખૂબ જ સ્કેમ કરવામાં આવે છે કેમ કે કે તેઓ તેઓ વેબસાઇટ સારી ન રહે કેમ કે આપણે ગૂગલ પર હજારો હજતની વેબસાઈટ હોય છે અને તેના પરથી મંગાવીએ તો આપણને સ્કેમ સ્કેમ ઘણું થ જાય છે
મારી વાત એકદમ સાચી છે અત્યારે જોવા જઈએ તો કપડાં અને શૂઝ ના જે મને કહે છે કે બ્રાન્ડેડ બ્રાન્ડેડ શૂઝો છે હવે અત્યારે તમે જોવા જાવ તો નાઈકી ની અને જે મોટી બ્રાન્ડ છે તેની એટલી બધી કોપીઓ આવી ગઈ છે અત્યારે તમે જો વા જાવ તો બ બધાને એવું લાગે છે કે એવું કહ્યું છે ઓનલાઈનમાં કે ઓરિજનલ જે છે શૂઝ તે તમને અત્યારે અમે અમે સાત થી આઠ હજાર માં વેચીએ છીએ, પરંતુ એવું નથી હોતું, તે આપને ફર્સ્ટ કોપી સેકન્ડ. કોપી અથવા ઘણા બધા તો એવા હોય છે, જે નાન્થ કોપી આપણને આપે છે, પરંતુ આપણે તેવા કે મોમાં ફસાઈ જઈએ છીએ, અને આપણનેવ જ લાગે છે, કે આપણે ઓરિજિનલ શૂઝ લીધા છે. પરંતુ આપણે આ બધી વસ્તુઓ પર. બિલીવ ન કરવો જોઈએ, ને હું તો એવું જ માનું છું, કે આપણે જે વિશ્વાસ પાત્ર જે હોય છે, જે એમની ઓરિજનલ વેબસાાઈટ હોય છે, નાયકી વાળા એ અત્યારે પોતાની ઓરિજિનલ વેબસાઇટ ઓરિજનલ વેબસાઇટ. પેજ બનાવ્યું છે, તો આપણે તેના પરથી જ શોપિંગ કરવી જોઈએ, અને તેના પરથી જ પરચેસ કરવો જોઈએ, જ્યારે આપણે બધા સ્કેમોમાં ફસાઈ જઈએ છીએ, તો આપણે જ ફસાઈને દુઃખી થવું પડે છે, તો આપણે સમજું જોએ કે આ બધા સ્કેમોમાં ન ફસાઈએ અને આપણે જે ઓરિજિનલ છે, તે જ લઈએ તો સારું રહેશે તો તમારું શું માનવું છે, આ બાબતે ઓરિજનલ જ લેવું જોઈએ, ને અત્યારે જે લોકો ફસાઈ રહ્યા છે. તેમના તો પૈસા પોતે ગુમાવી રહ્યા છે, એવું જ થઈ રહ્યું છે.
હ ઘણા બધામાં હું પણ એક વિરાટ કોહલીને હમણા બ્રેન્ડ આવ્યો કે ઓ તેનો વુડ મંગાવ્યા. તો મને છઠ્ઠી કોપી કે એવી મળી હતી, અને તેના લીધે અમારા તું સ્કેમ થયા હતા. વિરાટ કોહલી પટલા ઉપર આવે સાત હજાર નીંદ નવ હજાર ત્રણસોને આ ત્રીસ રૂપિયા ના એવા બુટ કહે પ્રાઇસ થી પણ તેઓને છ છઠ્ઠી કોપીથી છે. કેટલા બેવાર આવાજ મળતી હતી, અને તેના લીધે અમે ફસાઈ ગયા, અમે પૈસા પણ ફૂલ પેમેન્ટ ચુકાવ્યું હતું, પણ મારા સ્કેમથી. થઈ ગયો, અને જેના લીધે પ્રાઇઝ પણ મને ઓછી મળી અને તેના લીધે પરિસ કેમ થઈ ગયો એટલે આપણે ઓરિજિનલ વસ્તુઓ દુકાન માંથી જઈને કે આપણે. ઓનલાઇન ચેક કરી લેવી જોઈએ, આલતુફાલતુ વેબસાઇટ પરથી આપ. આપને ખરીદી કરવી જોઈએ, જેના લીધે આપણને સ્કેમ ખૂબ જ ઘણા થાય છે, અને આપણે પણ સાવચેતી રાખવી. જોઈએ ચાલો આપડે મળીએ. ધડીકવાર